હલો
હલો કેમ છો?
મજામાં. તમે કેમ છો? હેલો
બોલો બોલો. ચાય પાણી બસ જો ચાય પાણી પત્યા. મેં કીધું તમને ફોન કરી લઉં એક. હમ હમ.
હા.
શું કરો છો બીજું? છોકરા બધા કેમ છે?
બધા બરોબર. તમે કેમ છો બધા?
હોવ બધા બરોબર છીએ. હવે રાતના શું બનાવો છો ખાવાનું?
રાતના વિચાર તો, તમે શું બનાવશો?
અમે આજે બનાવશુ સેવપુડી.
અચ્છા કેવી રીતે બનાવો? પૂરી ઘરે બનાવો છો?
ના ના. પુડી તૈયાર લઈ લઈએ અમે.
તો બનાવાનું શું હોય ચટની?
ચટણી બનાવાની હોય, એ બધું ઈ બધું આનું બહુ કામ હોય. કંટાળો આવે. હા, એજ ને કાંદા સુધારો, બટેટા ને આને તેને. મીઠી ચટણી બનાવો ને, ગ્રીન બનાવો ને, એ લસણવારી બનાવોને.
તમે ઘરે બનાવી લો બધું?
હા હા મેં બધું ઘરે જ બનાવી. બારનું ભાવે નહી.
ગ્રીન ચટણી કેમ બનાવો છો?
ગ્રીન ચટણી છે ને કોથમરી હોય, પછી કુદી નો નાખીએ એમાં થોડા કડીપત્તા ના પાન પર નાખીએ કે એ આંખ માટે બહુ સારા હોય એ નાખીએ અમે ડોક્ટર અડધા ડોક્ટર છે, ને અડધા હાઉસવાઈફ છી
હાઉસવાઈફ છો અચ્છા
હ, અને પછી એમાં થોડા સિંગનાણા નાખીએ, પછી કયારે ફરસાણ નાખીએ,
કેલા
ના કાચા પણ હાલે! ના ના કાચા પણ હાલે, અ વધુ પડતા તો હું ફરસાણ જ નાખું.
હા.
પાપડી કે ભાવનગરી ગાંઠિયા કે સેવ એ નાખી એ
તમે પોતે બનાવો કે કામવાળી
ના ના, અમે. કામવાળી નથી રાખી કંઈ, ખાવા-પીવાના ઠેકાણા કે ટાઈમટેબલ ન હોય પછી કામવાળી રાખીને શું કરેએ પછી સાસુવહુ હોઈએ દીકરો તો કામ ઉપર હાલ્યો જાય પૌત્ર સ્કૂલે હાલ્યો જાય પછી શું કરે ઘરમાં બે જણી બેસીને
હા.
એ તો છે, કપડાં તો મશીનમાં ધોવાઈ જાય. કામ શું હોય પછી?
કામ કંઈ જ ન હોય, તમારી વહૂ બધુ કરી લેજ જાતે
હા હા, એય બધું બનાવી લે.
હા, સારું ને, બધું આવડે છે એમ
હ બધું કરી લે. બીજું શું, કો તમે મિશટાનમાં શું શું બનાવો?
મિષાટનમાં સેવાઈ બનાવીએ. મારી મમ્મીને, મારી દીકરીને બેને ઈજ ભાવે છે. સેવી
ઓલી નહીં, દૂધવાળી નહીં. હા, એ બહુ ખીર પણ બહુ સારી લાગે.
બહુ ઘી સારી લાગે, મારી મમ્મી ને બે જણાને ઈજ ખાય સેવાઈ બીજું કંઈ ભાવે જ નહી એમને, આમ જાડા-પાડા થઈ જાય, સેવઈ ખાઈ ખાઈને.
હા, બહુ યાદ આવે છે તમે હોલી. દેવાંશી કરીને હતી ને, ભુજમાં?
હા હા,
હવે ક્યારે મોકો મળે છે બેને એકલું રહેવાનો?
હા ના ના, એકલો હવે મુકાય નહીં બેને. એક ના ના, સેવાઈ યુનિયન બધી? પૂરો કરી નાખે પછી, પછી બીજું કંઈ ભાવતું જ નથી.
ના ના, એવું નથી, ડાયી છે છોકરી તો
એ તો બહુ ડાયી છે, મારી મમ્મી સમજતી નથી.
ના ના, એને પણ મીઠું ભાવે ને.
છોકરાઓને મિશટાન ખવડાવાય?
ના ના, તો શું થયું એટલું કે મીઠું ના ખાય પછી બાજુમાં શાક-પાણી. હોય તો છોકરીને ભાવતી વસ્તુ આપવી. પીવે દૂધ તો સારું કહેવાય ને, તો પછી? આમ બચ છોકરા દૂધ ન પીએ તા સેવમાં દૂધ જાય ને.
હા પણ એમ હમ્મ, જલસા પડી ગયા તમારી મમ્મીને ને મારી છોક
હા હા, અરે દે ભગવાન, મૂકવું એવો તો પછી બે જણી નાની-દોયત્રી ભેગાં થઈશું અમે.
હા, થઈ જજો હમણાં એ ભેગા થઈ જજો સેવાઈનું પેકેટ જોઈને એને નાની યાદ આવે.
હા હા, એકદમ. હા, યાદ તો કરે ને નાન નાણાને તો છોકરાઓ યાદ નહીં કરે તો કોણ કરશે?
સાચી વાત છે તમારી.
હમ્મ હમ્મ, ક્યારે આવો છો મુંબઈ ફરવા?
હમણાં તો વિચાર નથી હમણાં સ્કૂલ છે, એક્ઝામ ચાલુ છે.
દિવાળી પછી તો વેકેશન હશે ને છોકરા નું?
દિવાળી પછી ન હોય દિવાળી પહેલા વેકેશન હોય અમારી.
આમાં અહિયાં કને દિવાળી પછી હોય. નાતાલની છુટી હોય. અને કીસમસ ની છુટી હોય.
હ અ, ના અહિયાં એવું ન હોય.
તેને હોય?
ના વેકેશન અમને ન મળે.
તમને ન મળે તા? હ હ બરોબર છે.
ક્યારે આવો છો?
અમે હવે જોઈએ છીએ. હવે શ્રાવણ મહિનામાં વિચાર હતો. પણ શ્રાવ હવે એ તો વિચાર હવે વરસાદ પડ શે ને પછી મારું બાબો છે એકલો મને મોકલે નહી. મારા પોત્રાની એક્ઝામ હોય એ કરે તો પછી નથ થાય ને એવી રીતે.
તમારો પોત્રો બહુ ડાયો છે.
હા બઉુ બઉુ ડાયો છે આખો ડીવસ ટીવી જોવે બેઠો.
આખો દિવસ ટીવી જોવે એમ.
હા હમણાં ઉઠ્યો છે જો હવે ટીવી જોશે રાતના અગિયાર વાગ્યા સુધી.
ઓ
લેસન, હોમવર્ક કરશે પછી રમશે
હોમવર્ક કરી લે છે?
હા, હોમવર્ક બધું કરાઈલે. એની મમ્મી કરાવે, એના પપ્પા કરાવે.
તમાર પાસે બેસે શે?
ના મારી પાસે ન બેસે. હું કરાવું નહી. ઈંગ્લિશ ઓછી ફાવે આપને.
ઇંગ્લિશ પાવરફુલ નથી તમારી?
ના ના પેલાની દસ ચોપડી ભણેલી છું પણ પેલાની ઇંગલિશ હમણાં ઈંગ્લિશમાં ફરક હોય ને
ફરક ફરક પડી જાય. હમણાં તમે ભણાવો તો છોકરાઓ હમણાં ની એબીસીડી
હા મારી દોહી ત્રી ને ઘણી બ બોલી છે ઈંગ્લિશ સામે ઈંગ્લિશની ભાષામાં. ઈ સમજી જાય મારી ઇંગ્લિશ મારી દોહિત્રી બઉ ડાહી છે.
હા.
હવે એના સામું પણ નથી બોલતી ઈ કે નાની તું મારી બોલીશ ને તારી ઈંગ્લિશ તો મારી ભૂલી જાઈશ.
હા ઈજ કઉ છું ને તું બોલે તો હમણાં વારી ભૂલાય જાય
હ હ ઉઠી ગઈ કે સુતી છે, હજી?
સુતી છે, હજી તો
અરે રામ
ઉઠાડીશ નહી તો નહીં ઉઠે ઈલો
ના છોકરાને બધાંને એવું હોય એસી ચાલુ હોય ને એટલે સૂકા પડ્યા હોય
સુતા પડ્યા
હમ તો રાતના તો જલ્દી સુઈ જાય બચ્ચે લો
સવારે સ્કૂલ હોય ને વેલી
હા બરોબર છે, ડબામાં સ્કૂલમાં શું લઈજે લંચ બોક્સમાં રોજ?
રોજનું અલગ અલગ હોય સેન્ડવીચ હોય હા સેન્ડવીચ, ઢોંસા, ઈટલી, બધું અલગ અલગ એઈ લોકો જમવા જ જાય છે, સ્કૂલ માં ભણવા નથી જતાં
હા ઈ તો એવું જ હોય છોકરાનું પછી શું કરે? આજ જમાનાના છોકરા બધા પોવા અને બધું એવું ખાય જ નય એને બધું મેગી હોય, પાસ્તા હોય એવું જ બધું જોઈએ એને
ટિફિનમાં આજ જોઈ
હા તમે તો વરી પાંચ વાગે ઉઠતા હશો નઈ?
સાડા પાંચે ઉઠું
હ બરોબર છે. બધા ત્રણના હોય નાસ્તા હોય તમારા મિસ્ટર પણ જાતા પણ કઈ નાસ્તો કરીને જાતા હશે
એના એ ખાલી કોફી પીને જાય
હ બરોબર છે. હમ બરોબર છે, પછી સવારે નાસ્તામાં તો હવે મારો દીકરો તો ના લઇ જાય ના તો કરી જાય કાઈ પણ ત્યારે ઢોકરા હોય કે એના મારે પોતરાનો નાસ્તો બનાવે બે ચમચી ખાઈ જાય આનો હોય ક્યારે આલુ પરોઠા હોય ક્યારે ઢોકરા હોય ક્યારે ઇટલી હોય ક્યારે થેપલા હોય એજ લઈ જાય
આખો દિવસ કામ
હા હસે હસે
રસોઈ વગર કાઈ જ નથી.
હ હમણાં ઉઠ્યો છે, તો વરી કેશે મમ્મી મસાલા ઢોસા બનાવી દે, મમ્મી આ કરી દે મમ્મી, આ કર દે એની મમ્મી આજી તો ઉ ઉઠીને બેઠો છે, સોફા ઓફા દેખો શોફાશે હવે કંટાળો છે, બધું બીજું સુું કે છે, જે ભણીએ તમારા ક વરસાદ પાણી કેવા છે?
થી અહિયાં વરસાદને પાણી પાણી જ નથી શાંતિ છે, અહિયાં
અમારે અહિયાં નથી ઘેરેલો ફૂલ છે, વરસાદ પણ છે, નહી આઠ દિવસ થઇ ગયા વરસાદ ગાયબ થઈ ગયો છે, કયા
અહીંયા એ કાઈ નથી વરસાદે નથી ને. પવન છે. આખો દિવસ પવન પવન.
આખો દિવસ પછી શું કરું ઘરનું કામ બધું?
ઘરનું કામ ચાલે આખો દિવસ. પછી સવારના કામ હોય. ઝાડું ફટ ફટા, કપડાં, વાસણ પછી બે વાગે લેવા જ હાથે હાથે.
ઓકે ભલે સાચી વાત છે.
પછી સાંજે હવે કપડાં હશે, વાસણ હશે. રાખવાના, કપડા ગડી કરવાના, છોકરાઓના લેસન.
જાવ ફરવા જાવ ક્યારે. રાતના જાતા હસો ને?
આખો દિવસ ફર્યા જ કરે અમે તો. ઘરમાં જ નથી બેસતા.
બરોબર છે.
મારા વરને એમ ગમે જ નય ઘરે બેસે આ આખો દિવસ બારે જ રખડો એમજ કે એયો.
ઓહોહો! બઉ તમારા મિસ્ટર બરોબર છે ત્યારે.
હા નજર ના લાગે મારા વરને.
ના મીઠું ગોળીને ફેંકી દેતા.
હા
હમ હમ બરોબર છે.
આવો વર નસીબથી મળ્યો છે.
હા તો છોકરાની તો ઈસકૂલ બસ હશે નઈ કે ત્યાં સ્કૂલે મૂકવા જાવ?
બસ આવે સવારે એના પપ્પા મૂકવા જાય.
હા હા. પછી તમે લેવા જાવ ઈસકૂલ કેટલા વાગે આવે બાર વાગે?
સાડા બારે આવે એક બે વાગે આવે. પછી જમે, પછી વાસણ કરવું પછી એક સિરિયલ જોઈએ ને પછી સુઈ જઈએ.
બરોબર છે. રાતના આરામ હોય વરી સવારના એજ ચાલુ.
વરી સવારેથી ચાલુ.
ઈજ ખીચડો ચાલું. બરોબર છે. બીજું શું કયો છો? કાંઈ નહી વાનગીઓ તો બતાવો
હ હવે હલો આપડું આજનું થઈ ગયું. પછી કરીએ વાત.
હહ હમણા કટ ન કરતા હહ ફોન જરા વાર રાખો ચાલુ. હ હ હા થઈ વ્યો પૂરો નિરાલી. એ રામ